હ
હા.
આજે આપડે એવી વાત કરીએ કે ટનની બબારીમાંથી કેવી દુનિયા દેખાય છે જે તમને ખબર છે. કે ટ્રેનમાં આપે જયારે. કરીએ તો માત્ર એક સ્થળથી બીજા સ્થળ પહોંચવાની જ રીત નથી પણ એક અનુભવ જ ખાસ કરીને તેનની બરી પાસે બેસીને બહાર જોવાની મજા ક અલગ જ હોય છે તેનની બરી માંથી દેખાતી દુનિયા આપણને જીવનમાં એક એક અનેક રંગ લોકો કુદરતન સંસ્કૃતિનો પરિચય પણ બરાબર છે.
હમ જેમ કે બદલતા દ્રશ્યોની સુંદરતા જોવામાં આવે તો ટ્રેન આગળ વધતી જાય છે અને સાથે દ્રશ્યો પણ બદલાતા જાય ક્યારેક લીલાછમ ખેતરો દેખાય તો ક્યારેક ફાડો નદીઓ શહેરમાં ઊંચી ઈમારતો વ્યસ્તસ્ રસ્ અને ટ્રાફિક જોવા મળે છે ત્યારે જ ગામડામાં શાંતિ નાના મકાના અને કુદરતી સૌંદર્ય જોવા મળે સવારના સમયે સર્વ સૂર્યોદય જોવા હોય કે શવારના સમયે આકાશના બદલતા રંગો ટ્રેનની બ દરેક દ્રશ્ય એક જીવન ચિત્ર જેવું લાગે છે.
હા અને આપડે જયારે મોટા શહેરના સ્ટેશન કરતા નાના શહેરના ગામડાના સ્ટેશનમાં વધારે મજા આવે કારણ કે આમ ત્યાંના લોકો બહ સાદગીમાં રહેતા હોય કે આમ ચા વેચનારા લોકોનો અવાજ આવે બાળકોનો રમતો અવાજ આવે. ચહલપલ ચહલ પહલ ન વાતાવરણ જ આમ બની રહે એટલે આમ દરેક સ્ટેશન પોતાની એક વાર્તા જ હોય છે કોઈ સ્ટેશન પર લોકો ખુશીથી પોતાના સઘો સઘાઓને મળતા હોય છે તો ક્યાંક વિદાયની લાગે.
હમ જગ મુસાફરોમાં નાનું વિશ્વ કહીયએ ને તો બી ચાલે ટ્રેનમાં અનેક પ્રકારના લોકો મળે છે કોઈ પરિવાર સાથે મુસાફરી કરતો હોય છે તો કોઈ કામ માટે જઈ રહ્યો હોય છે તો કોઈ પ્રવાસ મજા માણી રહ હોય છે ક્યારેક અજાણ્યા લોકો સાથે પણ વાતચીત થઈ જાય છે અને થોડા કલાકો માટે એક નાનું સંબંધ બની જાય છે. કોઈ પોતાની ખોરાક શેર કરે છે. અ કોઈ પોતાના પ્રવાસ ના અનુભવ કરે છે આ નાની નાની ક્ષણો મુસાફરને ખાસ બનાવે છે.
હા એ તો છે ટ્રેનની મુસાફરી અને ખોરાક વચ્ચે એક ખાસ જ સંબંધ છે કે સ્ટન પર મળતી સ્ટેશન પર મળતી ગરમ ચા કે સમોસા વડાપાઉ અથવા કટલેક મુસાફરીની મજા જ બમણી કરી દે છે. આપણને ખબર હ. કે ઘણા લોકો ઘરેથી બનાવેલું ભોજન લઈને આવે છે અને પરિવાર સાથે બે ટ્રેનમાં ભોજન કરવું એ તો એક યાદ કાર જ અનુભવ બની જાય છે.
એમાં ઋતુઓ પ્રમાણે બદલાતી દુનિયા હોય છે જાણે કે ટ્રેનની બારીમાંથી દેખાતી દુનિયા ઋતુઓ પ્રમાણે બદલાય છે વરસાદમાં લી લછમ ખેતરો અને વરસાદના ટીપા શિયાળામાં ધુમ્મસ ઝંકાયેલી રસ્તા ઉનાળામાં સુકાઈ ગયેલી. જમીન અને તેજ પ્રવણ સુધ પ્રકાશ દરેક ઋતુ મુસાફરીને અલગ અનુભવ જ થાય છે તેમાં
હા અને એમ ઘણા લોકોને હતા ટ્રેનમાં મુ મુસાફરી નું જીવન સા સરખાવે છે કે ટ્રેન સતત આગળ વધતી રહે છે અને જેમ જીવન આગળ વધે છે એટલે તો રસ્તા પર ઘણા લોકો મળે છે કેટલાક થોડાક સમય માટે અને કેટલાક પછી પોતાની મ જલે ઉ જાય છે બરી માંથી પાછળ છ. દ્રશ્યો આપણને શીખવે છે કે જીવનમાં કેટલીક વસ્તુઓ પાછળ છોડી આગળ વધવું બહુ જ જરૂરી છે.
હમ એટલે યાદોમાં જીવતી ક્ષણો રહેલી છે ટ્રેન એ બારી પાસે બેસીને ગીતો સાંભળવા બહાર જોતા વિચારોમાં ખો ખોવાઈ જવું અથવા ખોટા પાડવા આ બધું જીવનભર યાદ રહી જાય છે ઘણા લોકો મોટ ટ્રેનની મુસાફરી બાળપણની યાદો સાથે જોડાયેલી હોય છે પરિવાર સાથેની રજાઓ લાંબી મુસાફરી અને ટ્રેનમાં પસાર કરેલો સમય આજે પણ ખાસ લાગે છે અમને
એ તો છે એ બાજમાંથી દેખ આખાતી દુનિયા માત્ર બહારના જ દ્રશ્યો વિશે નહી હોતી પણ એ માણસોની લાગણી કુદરતની સુંદરતા બદલાતું જીવન અને યાદોથી ભરેલી એક સફર હોય છે ટ્રેન આગળ વધી રહે છે પરંતુ બારી માંથી જોવાયેલું દ્રશ્ય આપ
હમ ટ્રેનમાં ટ્રેનની બારી પાસે બેસવું ઘણા લોકો માટે માત્ર બેઠક નથી હતું પરંતુ એક લાગણી છે ટ્રેનની બારીમાંથી બહાર જોતા માણસ માત્ર દ્રશ્યો નથી જોતા પરંતુ જીવન. ને અલગ રીતે અનુભવે છે, દરેક પસાર થતું ગામ, દરેક સ્ટેશન, દરેક અજાણ્યા ચેહરો અને દરેક અવાજ મુસાફરીને ખાસ બનાવે છે તેમાં.
. તને એક સાથે જોવા માટેની શ્રેષ્ઠ જ માધ્યમ છે, કે થોડા કલાકો ભાષા ખોરાક કપડાને બધું જ બદલાઈ જાય, પણ તો પણ આપણને ખૂબ જ આનંદ આવે છે, કે તમે ગુજરાતના ફાફડા ઢોકળા જાવ અને મહારાષ્ટ્ર બાજુ જાવ તોને વડાપાવ અને મરાઠી બોલતા લોકો આવી જાય, રાજસ્થાન જાવ એટલે રંગબેરંગી કપડાં અને રણ પ્રદેશ આવી જાય છે, અને દક્ષિણ ભારત બાજુ જાવ તો નાળિયળના વૃક્ષો અને દક્ષિણ ભારતીય ભોજન. એટલે એક જ ટ્રેન આખું ભારતની મુસાફરી કરતી હોય એવું જ લાગી આવે છે.
ટ્રેનનો અવાજનું પણ મહત્વનો ભાવ હોય છે તેમાં, કે જેમ કે કેવું કે પાટા પર ચાલતી ટ્રેનની છૂક છૂક અવાજ, સ્ટેશન પર થતી જાહેરાતો, ચા અને કોફી એ રીતનાનો અવાજ બાળકોની મસ્તી મુસાફરી ની વાતચીત, આ બધા જ અવાજો મળીને એક જીવંત વાતાવરણ બનાવે છે, ઘણા લોકો માટે આ અવાજો શાંતિ અને યાદ યાદો સાથે જોડાયેલી હોય છે.
હા ને રાત્રે તો ટ્રેનની બારીમાંથી બહાર જોવાનો અનુભવ જ બોહ જુદો છે. કે દિવસ આમ સંપૂર્ણ અલગ જ હોય છે, કે બહાર અંધારું હોય, દૂર ગામડામાં થોડા દીવા દેખાતા હોય છે, અને ક્યારેક ટ્રેન તો કોઈ નદી પરથી પસાર થાય તો તો પાણીમાં લાઈટનો પ્રતિબંધ દેખાય, એટલે ઘણા લોકો માટે તો રાત્રે ટ્રેનમાં બેઠા-બેઠા ગીતો સાંભળવા અને બહાર જોવું, ખૂબ જ ભાવનાત્મક અનુભવ હોય છે, અને એ સમયે માણસ પોતાના વિચારોમાં જ ખોવાઈ જાય છે.
હં, વરસાદમાં ટ્રેનના મુસાફરીની મઝા જ અલગ આ હોય છે, એ બારી પર પડતા વરસાદના ટીપા, લીલાંછમ ખેતરો અને ધીમું વાતાવરણ, મુસાફરી આમ ફિલ્મ જેવી બનાવી દે છે, ઘણા લોકો માટે વરસાદ ટ્રેનનું જોડાણ ખૂબ યાદગાર હોય છે, ક્યારેક ટ્રેન નો ધીમે ચાલે છે અને બહાર ધુમ્મસ છવાયેલું હોય છે, એ દ્રશ્ય ખૂબ શાંત અને સુંદર લાગે છે એમાં
રોજ, જીવન પણ જોઈ શકીએ, કે મોટો ખેતરમાં કામ કરતા હોય, બાળકો રમતા હોય, રસ્તા પર બધા ચાલતા હોય, નદી પાસે જઈએ તો ત્યાં લોકો કપડા ધોતા હોય, અને ગામડાના ઘણું પણ ટ્રેનમાંથી આપણને દેખાય. એટલે આ દ્રશ્ય આપણને સમજાવે છે, કે દરેક વ્યક્તિને પોતાની એક જ દુનિયા હોય છે, અને ટ્રેન થોડા સેકન્ડ માટે આ દુનિયા બતાવી દે છે આપણને.
ટ્રેન, ટ્રેન સ્ટેશન આમ માત્ર મુસાફરીનું સ્થળ નહી હોતું, ત્યાં ઘણી લાગણીઓ છુપાયેલી હોય, કોઈ પોતાના પરિવારને મળવા જઈ રહ્યું હોય, કોઈ નોકરી માટે ઘર છોડતું હોય છે, કોઈ લાંબા સમય પછી ઘરે પરત ફર તું હોય છે, કોઈ વિદાય આપી રહ્યું હોય છે. સ્ટેશન પર ખુત્શી, ઉત્સાહ, દુઃખ ને અને આશા બધું એક સાથે જોવા મળે આમ. હ હ હ.
બદલઈ જાય, કેમ પહેલા જૂના જમાના, પહેલા લોકા ટ્રેનમાં બેસીને બહારના દ્રશ્યો જોતા વાતો કરતા, ને અજાણ્યા લોકા સાથે મિત્રતા કરતા, અને આજે ઘણા લોકા તો મોબાઈલમાં જ વ્યસ્ત રહે છે, પરંતુ હજી પણ કેટલાક લોકા બારી પાસે બેસીને કુદરતને જોવાની મઝા માણે, અને એ અનુભવ કોઈ મોબાઈલ અથવા સોશિયલ મીડિયા આપી શકતું જ નથી આપણને.
હા, એટલે ટ્રેનમાં એ સંગીતનું ય મહત્વનું છે કે ઘણા લોકો માટે ટ્રેન મુસાફરીને ગીતો એકબીજાને જોડાયેલા હોય છે, હેડફોનમાં મનપસંદ ગીતો સાંભળવા બહારના દ્રશ્યો જોવાના મજા ખૂબ અલગ જ હોય છે તેમાં, ક્યારેક ગીતો અને બહારના દ્રશ્ય મળીને એવી લાગણી બનાવે છે, કે જાણે માણસ કોઈ ફિલ્મોમાં માં હોય ને તેમ
હા, અને ટ્રેનની મુસાફરી જીવન વિશે ઘણી બાબતો પણ શીખવી આવે, કે સમય ક્યારે કોઈ માટે અટકતો જ નથી. ટ્રેન સતત આગળ વધ તેમ જીવન પણ આગળ જ વધતું રહેે, અને લોકા આવે અને જાય, જેમ મુસાફરો થોડા સમય માટે આવે આપડા જોડે, ને પછી ઉતરી જાય એવું જ રીતે આપણું જીવન હોય છે, અને આ દુનિયા ખુબ જ મોટી છે કે બારીમાં કે અલગ અલગ લોકા આ સ્થળે જોઈને સમજાય છે, એ દુનિયા કેટલી વિવિધ હોય છે અને નાનું વસ્તુઓની ખુશી પણ આપનેથી સમજાય કે એક કપ ચા હોયસ સા બારીની બહાર સુંદરતા દૃશ્ય પણ માણસોને બી ખૂબ ખુશ કરી દે છે.
અને અંતિમ વિચાર એના માટે કહીએ, તો ટ્રેનની બારીમાંથી દેખાતી દુનિયા માત્ર પ્રવાસ નથી, આ લાગણીઓ યાદો લોકો કુદરત અને જીવનને સમજાવવાની એક સુંદર રીત છે. ક્યારેક માણસ પોતાની મન ભૂલી જાય છે, તો કારણ કે સફર જ એટલી સુંદર બની જાય છે.
અને નાના છોકરાઓ માટે તો ખૂબ જ આ બહુ જ સરસ હોય, કારણ કે બધા આવતા, બધા વેચવા આવતા હોય ટ્રેનમાં તે લોકાને લો લેવાનું ઉત્સાહ હોય, ખાવાનો ઉત્સાહ હોય એટલા બધા ઉત્સાહ હોય એટલે ટ્રેનમાં મુસાફરી કરવાની તો બોવ જ મજા આવે છે.
અહ.
અને આપણે ટ્રેનની મુસાફરી કરતા રહે બધા તો ખુબ જ સારું રેય. તેના ફાયદા પણ બોવ છે કે, લોકો ફરવા જાય એટલે એ લોકોને આપણને સારું રે કે ફરીએ ટ્રેનમાં બધું બોવ જ ખૂબ આનંદ આવે.
હા, એટલે ટ્રેનમાં જાવાની મજા જ કઈક ઓર હોય જે કે તમારા અમુક કવાર બબ્બે દિવસ તયન તયન દિવસ બહાર જતા હોય એની મુસાફરી અલગ જ હોય છે. ઈ એમાં આનંદ મલ અને તમારે બીજા બધા જોડે સ સંબંધો બી વધે એવું બધું હોય.